એ છે મારોું
હા મને તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
હા તો આજે આપડે રમત ગમત નું ભણતર જેટલું જ મહત્વ છે કે નહી એના વિશે વાત કરીએ બરોબર?
ઓકે.
હા તો તમને શું લાગે છે કે રમત ગમત જે છે રમતો રમવી એ બધું ભણતર જેટલું જ મહત્વનું છે?
હા એટલું મહત્વનું તો છે જ ને કારણ કે જો બધા ખાલી ભરવાનું કરશે અને કઈક કરશે અધા એનામને એનામ લઈ જશે તો પછી એને એજુકેશ અને એનું મા એ પણ નહી થાય કારણ કે એને ખાલી એમ જ થશે કે હું અને મનેજ કરું છું તો એનાથી બહાર આવશે તો કક બીજું પણ વિચારી શકે વિચાર શક્તિમાં વધારો થઈ શકેે છે.
હા એ વાત તો તમારી સાચી છે કે જો વિદ્યાર્થી કે બાળક કે ગમે તે હોય ત્યારે ગમત ગમત રમે તો પછી એને વિચારવાની શક્તિ વધી જ વધી શકે મતલબ એ શારીરિક રીતે મજબૂત બની શકે ઓમ નઈ તો પછી જો રમત ના રમે તો તે શારીરિક રીતે નબળો રહે અને રોગ ને એ બધું પછી વધારે થાય એવું છે ને
હા એજ ને એમ બધું પણ થઈ શકે એટલે એને થોડું ઘણું તો અમ નમવાનું આપવું જ જોઈએ અને બધી જગ્યાએ પછી ભણવાની સાથે સાથે રમતો અનેધ ઓગ્રામ ને બધું થતું જ થતું હોય છે
હા એતો છે.
પાછા અમુક લોકો એવા પણ હોય છે કે જેમ વધારે મળવાવામાં ધ્યાન નાખતા હોય છે. અને જ્યાં બધી રમતો છે ના કે આપડે શોખ હોય કે ભાઈ વોલીબોલ નો શોખ છે કે ફૂટબોલનો શોખ છે એનામાં પણ આપડે થોડો ઇન્ટરેસ્ટ લેવાની જરૂર છે
હા એ વાત તો છે તો તમારા મતે વિદ્યાર્થીઓએ દરરોજ કેટલો સમય અંદાજે રમવું જોઈએ.
હા એટલે અમુક ટાઈમ એને ભણવામાં પણ આપવો જોઈએ ને અમુક ટાઈમ જે પછી રમવામાં પણ હેને એક બે કલાક તો આપવો જ જોઈએ. નાવગેનું આ ફ્રેશ થઈ જાય અને એને ભણવાની વધારે ઈચ્છા પણ થાય.
હા એ તો છે કારણ કે આજે પાછું આજના જમાનામાં તો બાળકો જે છે બા એ બધાને ફોન વધારે જ જોઈએ છે બાર રમતતો રમવા નથી જતા એ બધા.
હા એ તો વાત તમારી સાચી ને અને બાછુ સવારે ઉઠે તો નમવાનું ચાલુ કરી દે અને માણતા પણ નથી. હમ માતા પિતા ને એમ થતું હોય કે ભણે છે. પણ આમ મોબાઈલ ની અંદર જેટલું બધું થઇ ગયું છે ને કેમ? મોબાઈલ ની અંદર જ આખો દિવસ આમમન નીકળી જાય છે.
હા એ તો છે. તમને કઈ કઈ રમે તો રમી વધારે પસંદ હતી?
અને તો વધારે મુ નમતો તો ગાય કેટ ને એવું બધું હેને ઓછુંમ દોધ- - અમે બધા જે નેત્રોને બધા સાધન કડીને એવું બધું આધાર નામતા- - કારણ કે અમને એટલું બધું આવડતું નહી- - પણ અમે અમારે શું બધું આમ દોડવાનું ને બધું ઓછું હતું. એટલા બધા મેદાનોમાં એટલા બધા હતા ની એટલે અમને એજ મજા આવતી હતી. એટલા એટલા નમતા- - અને પછી એ જે બધી એમ હોય ને કે- - હ આખોટી વાળી ગેમ કેવાય અને એ બધી નામતા- - બ શાળા ની અંદર તો ખાલી જ રમતા એક જ વસ્તુ.
હા એ તો છે શાળાની અંદર તો હું પણ ખાલી કબડ્ડી જ રમતો કારણ કે- - અમારે સ્કૂલ નું ગ્રાઉન્ડ પણ એટલું મોટું હતું નહી. એના કારણે બીજી કોઈ રમત રમવાનું થતું નહી અને પાછો- - વ્યાન ન પીરિયડ હોય એ પણ- - ખુબ નાનું હોય અને ક્યારેક ક્યારેક જ આવે અઠવાડિયા એ એક વાર કેવી રીતે. એના કારણે શાળામાં તો વધારે રમત રમવાનું થતું જ નહી પરંતુ સોસાયટીમાં અને ગામડામાં- - એમાં વધારે થતું જયારે ઘરે આવી ગયા પછી મતલબ- -
પછી એવું મે સાંભળ્યું છે કે ઘણા વિદ્યાર્થી એવા પણ છે- - કે જે એકલું ગમત ની અંદર- - ભવિષ્યમ મનાવતા હોય છે. અને પછી એ બધા નેશનલ ને ઇન્ટરનેશનલ રમતા હોય છે. તો અધ્યારે અમે સાંભળ્યું હ છે કેચી બધા છે. બધા પ્યારે ભણવામાં હશે ને નતા એટલા બધા. પણ આની અંદર એમને- - ઇન્ટરેસ્ટ નરા તો એ એટલા બધા આગળ વધી શકે્યા- - તો માછું એનું પણ મહત્વ છે જ- - એવું નથી કે ખાલી આમ હશિયાર તો જ આગળ આવો મતલબ- -
હા એ છે ને તમે જે વાત- - એ પ્રમાણે તમે હાલનું જે તાજેતરનું ઉદાહરણ જોયે લો તો વૈભવ સૂર્યવંશ- - તો એ પણ એવું જ છે ને પંદર વરષ ન છે અને- - રમે છે અત્યારે જે દસમાની પરીક્ષા હમણાં આ સાલ આપી હતી. એવું હતું કઈક.
હા એ તો વાત સાચી છે બું અત્યારે કેવું છે માતા મિતા બધા? એક્સ્ટ્રા ક્લાસમાંંધાવ એ બધું કરે ને. અને પછી બાળકોને રમવાનું. ટાઈમ જ નથી મળતો અ સવારે- - છ વાગે હોય અને પછી આજથી અગયા ગયાર માર્ગે આવે ખાયને બપોર મોલની અંદર જાય એ સાંજે છ વાગે આવે ફરીથી લાશ હોય સાંજે આઠ વાગી જાય અને પછી એનું ખાવાનું થાય ને અને સાંજે પછી એની લખવા આપ્યું હોય સ્કૂલમાં લખે ફરી સવારે એવું થાય તો એને કેમ ટાઈમ જ નથી મળતો
હા એ એ વાત તો સાચી છે, અને મે મારું માનવું છે, કે રમત ગમત રમ માથી રમત જે હોય રમાથી આપડું આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ અને ટીમવર્ક વધે છે. તમારે શું કેવું છે આના વિશે?
હા એ તો વા સાચી જ છે, એના કારણે વધે છે, અને પાછું આપડે બધા ભાઈ બંધ સાથે હોયએ તો આપણને ક્યાંક ને ક્યાંક વધારે જાણવા પણ મળે છે. અને આપણું વયતિક જ્ઞાન પણ વધે છે.
હા. એ તો છે, અને જે શાળાઓમાં તો બરોબર પરંતુ કોલેજોમાં પણ ક્યારેક ક્યારેક ટુર્નામેન્ટોને એવું બધું થતું હોય છે, તો એ એ એના વિશેને કાય કેવું
હા એ પણ સારું જ કેવાય ને કારણ કે એનામાં ક્યાંક ને ક્યાંક આપડે જાણવા મળે અને એની અંદર પાછું આજો આપડે આજુબાજુના ગામણાથી બધા વિદ્યાર્થીઓ આવેલા હોય તો એના વિશેે આપડે એટલે એની સાથે આપડે કઈક ગમીએે તો આપડે એનામાં કંક કારણ કે આપણે ક્યાંક ખામી હોય તો એ આપણે શીખવા પણ મળે એનામાંથી હ
હા એ તો
અને એમ પાછું આપડે જો આ બધું ગમતા હોય ને આપડું શરીરની આદત પડે આમ તો શું આપડું ખાલી એક જ આમ ધ્યાન હોય હા આપડી આંખો અંદરને અંદર જ હોય ભણવામાં અને બારે આપડે આનુ વાતાવરણ સાધે થયે રમીએ તો આપણને એવી આદત પણ પડે
હા એ તો છે. અને વિદ્યાર્થીને ઓમ આપડે જોવા જઈએ તો તમે કીધું કે એક બે કલાક રમત રમ વી જોઈએ અને પછી ભણવું પણ જોઈએ તો એમાં એને ખાલી ભણવા ટાઈમે એટલું ખુબ ભણતરનું જે મતલબ જે ચોપડીમાં જ્ઞાન આવતું એ એ જ લેવું જ લેવું જોઈએ
બારનું નોલેજ પણ એમને એવું કારણ કે તારે ઘરે હે ને નમતું નમત દીએ એ આપડે જે સમયનું પાલન થઈ શકે અમે એવું સાંભળ્યું હોય કે બધામાં ટાઈમ એકક્સા જ હોય કે જ છે, એની અંદર એવું જ છે, ને કેમકે આટલા ટાઈમમા હતા આવી ગયો તો આપણને એ બધું પણ શીખવા મળતું જ હોય છે. પછી આપડે સાથીદારો મિત્રો હોય તો એનામાં આપડે એમ હા એકવાર મળે કે ભાઈ હારયા હોય એક વાર તો ફરીથી પ્રયાસ કરશું તો એનામાં આપડે એને હક્સેસફુલ હશું જ મતલબ આપડે એનામ ફરી થી જંગઆવ સુ તો એટલે બધું પણ આપડે હ હતું જોય એમ.
હા, અને આજના જમાનામ તો બધા માતા-પિતાઓ ઘણા બ બધા માતા-પિતાઓ બધા તો નઈ પરંતુ નેવુ ટકાથી વધારે માતા-પિતાઓ પોતાના બાળકને ભણવા ઉપર જ પ્રેશર આપ તા હોય તો એ સારું કે પછી એમને રમત-ગમત રમવા પણ રમવા માટે પણ પ્રોત્સાહિત કરવા
ના, ભણવાનું એટલું બધું સારું જ છે. એવું નથી ખોટું છે. પણ એમ વધારે ની તો ઇન્ટરેસ્ટ ઓછો હોય તો અડધો કલાક-કલાક. અમે તો એનું માઈન્ડ હેન બદલાય તો પછી એને કંઈક શીખવા પણ મળે, ને મજા પણ આવી જાય. કારણ કે એક ને એક વિષયમાં આપડે હોય પણ એક કામ આપડે કરતા હોય. અને ખાલી એક ને એક કામ આપડે કરીએ તો એનામ કેવુ હંટાળો આવે છે. તો આપડું કામ થોડું બદલાય તો એને મજા આવે. એવું કેવું છે મારું.
હા, એ વાત તો છે અને જો તમને રમત રમવાનું કે તો તમે કઈ રમત પસંદ કરો ગમવા માટે.
મને તો થોડી કારણ કે મમ પેલેથી મને થોડોક કબ્બડી મને એમાં ઇન્ટરેસ્ટ વધાર હતો. પેલા સ્ટાર્ટિંગમાં દોડવામાં પણ ઇન્ટરેસ્ટ હતો. પણ હવે તો એમ જેમ ટા થઈ છીએ એમ એમ થોડો ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય છે.
હા, એ તો તમાર અન બીજું કે તમે જો આ રમત-ગમતમાં વિદ્યાર્થીઓ જે આગળ વધે છે એ વખતે એમના માતાઓ -પિતાઓ એવું સાંભળ્યું છે, પ્રોત્સાહિત કરતા હોય છે બરોબર. તો આમ તો મે જોયું છે, ત્યાં સુધી તો એવા કોઈ માતા-પિતા જોયા જ નથી, કે રમત-ગમત માટે પ્રોત્સાહિત કરતા હોય તો એ બધા કોણ હોય છે એ
હા, એ તો બધાન નડતા જ હોય છે. કારણ કે એને ખબર હોય કે મારો છોરો કે છોરી છે એ એનામાં આગળ વધશે. અને અત્યારે તો શું કરે છે. કે નાનાકડા હોયન મોબાઈલની આદત પાડી જ દીધેલી હોય. તો પછી બાળકને એમ જ થાય કે ભઈ મને મોબાઈલ જ જોવો છે. મતલબ એનામાં જ બધું મરવું છે. તો પેલેથી આદત પાડેલી હોય ને કે ભઈ બારે જાતું એમ બાર જઈન બહારની એક્ટિવિટી કર. તો બાળકને પણ ઇન્ટરેસ્ટ થાય. અત્યારે બધું કરતા જ નથી.
સાચે, અત્યારે તો એ બધું લોકો કરતા જ નથી બાળકો મતલબ અને માતા-પિતા બાળકોને બાર રમવા જવા માટે કહેતા નથી. અને એની જગ્યાએ કહે છે કે તું ભણવા બેસ અને આમ તેમ કર તારે આટલા ટકા લાવાના જ છે. આ બધું બા બાળકો પર પ્રેશર વધારે છે. આવી રીતે કઈ કઈ ને.
એટલે એમાં હેને અડધો વાક માતાનોને પિતાનો જ છે. કે જે બાળકને કેમ મુકતા નથી. અને જો મ બાળકને કાંઈક વાગે તો એટલું બધું સાચવે છે ને જો થોડું હોયને ઓછું સાચવે તો બાળક કેટલું હોશ યાર બને. અને એટલું મજબૂત પણ બની શકે.
હા, એ વાત તો સાચી છે. તમારી કે બાળક જો બહાર રમવા જાય તો હોશિયાર બને, મજબૂત બને, અને અને કોઈ રોગ એની રોગ પ્રતિકારક શ થી પણ વધે જેનાથી ઓમ પછી જો બાળક ઘરમાં ઘરમાં રહે એ સૂર્યપ્રકાશ કેવું કઈ મળે નહી એના કારણે એ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય અને શરીર પણ નબળું
હા એ તો વાત તમારી સાચી છે ઓકે ચલો તો
ચાલો સારું બાય